હલોવાજ આવે છે.
હા તમેજ
હા બજ હું કઉ છું તો કેહેતા ભ કે
બોલો મેટા કાની બોલું છું પણ
ઓ ઓકે ચાલો તો શું તમને ખબર પડે કે તમારી પાસે એક જ વર્ષનું જીવન બાકી છે. તો તમે શું બદલશો.
હમ
શું કરશો?
મેં તો પેલા ઘર માંથી ભાજી જ છ કેમ કે એક જ વર્સ બય જ હોય. તો મારા ઘર તો મને કશું કરવા દે જને પે તો વાત મને ખબર છે. એટલે પે તો ભાગી દવું કસશે પણ પણ ભાગી ન કઈ જવાની મેં પૈસા તો હોય નહ એટલે ઘર પૈસા લેવા પડશે એટલે જ. જે સોનું બોનું હોય પૈસા વૈસા એ લઈને જતી રસ પછી બધા જે મારા સપના છે કે મારે આ વસ્તુ કરવું છે એડવેન્ચર તે બધા એડવેન્ચર પેલા કળી નાખો પછી મારે એવું કરું છે એ પણ ચોરી કરવી છે એ કઈ પણ દુકાન માં. તમારે એવું એક કરડું છે તે એકી નાખી
કોક નું બૂજ મારી દેવું છે મોટા પાયે.
એટલું બું ન પછી એમ. પૈસા આપી દેવાના પણ મરે એતે કરી છે ચોરી. મને એક્સપિરયન્સ કે હજીબો ગરીબ કરવાછ.
હજી બો કરીરે એક વિચિત્ર
એવું મારું સપન છે રિયલમાં પણ કે મારે છે ને પવન જગ્યા આવે ને ઉપર જઈ ને મારે જવા પેું છે. હ
સપના જોવો છો કે
હજી વગરે જો છેમ એવું છે.
બરાબર છે.
એટલે એકળસ દહ પીસ કડઇવિંગ કરીશ બંજી જમ્પિંગ કરીશ એ પેલા બધા પૈસા ચોડાયા હશે એમાંથી.
એટલે પેલા તમે પેલા ઘરની બ ભાગી જશો પછી આયા દ આવસે પૈસા નથી એટલે પાછા ઘરે આવો પછી પાછા ભાગી.
ના મેં કીધું કે સોના અને પૈસા હાથે જ ભાગીશ એટલે બધું વેચીને પછી પછી પૈસા લે અથવા તો એવું કે કે જો. કોઈ હોય ને તો મારી એક કિડની વેચી દઈશ મારે એક કિડની વેચી દઈશ પછી પૈસા લઈને ફલેન્ડ
પણ એવું દઈ શ તો કે એક વર્ષ એક એક કિડની તો ઓલરેડી ફેલ થઈ ગઈ છે ને એક કિડની પર એટ. પોલીસ બાકી છે તો
એટલે નહી ફેલ થાય પણ મે જો યંગ છું એટલે મારી કીડલી નહી ફેલ થાય મને ખબર છે
એક કિડની ફેલ થઈ ગઈ છે અને એક જ કિડની બાકી છે એક કિડની જ એક વર્ષ જીવાની છે એના લીધે તમાર આવ્યું છે એક વર્ષનું છે બાકી
તો શું વેચશું
પછી કઈ નહી માટે ચોરી જ કરવી પડશે કોઈ ઓપ્શન નહી બીજો
બરાબર છે તમે ઓલું મુવી છે ચાલ જેવી લઈ મુવી જોયું છે ગુજરાતી મુવી છે
ના નહી જોયું સાંભલયું છે ખરું મારા દીદી મને કેતા હતા
એ મૂવીની સ્ટોરી આવી કઈ છે કે અલગ ગજુભાઈ ગ્રેટું કઇક મૂવી છે તો જોયું હશે કે એ નથી જોયું ગજુભાઈ દ ગ્રેટ
હ નહી જૉયુ
ગુજરાતી મુવી નથી જોતા
જોયું છે ને હવે ગુજરાતી મુવીમાં છેલ્લો દિવસ જોયો છે પછી અ બીજું કયુ જોયું છે નારી દોષ જોયો છે હા હાલ ચાલો બોલો
તો આ મૂવી માં એવું બતાવે છે કે એક બાપ દીકરો હોય છે અને ફેમિલીમાં ફેમિલીમાં એવું કે છે કે દીકરો બહું એનો બિઝનેસ માં નોકરીમાં બઉ વ્યસ્ત હોય છે અને ટાઈમ બહુ નથી આપતો પછી એના પિતા હોય છે ને ક્યાંક પડી જાય છે અને પછી એનો ઓચિંતા હોસ્પિટલમાં લઈ જાય હોસ્પિટલમાં જાય ને તો પછી એને ખબર પડે છે કે ડોક્ટર એવું કહે છે કે તમારા પિતાજી આગળ બહુ ઓછો સમય છે એટલે ફટાફટ તમે કઈ છેલ્લી ઈચ્છા હોય આપડે કેમ વાત છેલ્લી ઈચ્છા હોય પૂરી કરવું હોય તો પછી એના પપ્પાને પૂછે છે કે શું કરવું છે એમ મારે અત્યારે ફરવું છે મારે તારી સાથે ટાઈમ સ્પેડ કરવું છે અમારી ભેગ ફરતો જ નથી એમ અત્યારે એટલે એમ કરી પછી ને ફરવા લઇ જાય છે બહાર અને પોતા પપ્પા ને બધા ધાર્મિક સ્થળો આસપાસ લઈ જાય છે દર્શન કરાવે છે ને આખું મૂવી એની ઉપર જ છે પછી છેલ્લે છેલ્લે એવું થાય એનો દીકરો અને એક સાથેં ગર્લફ્રેન્ડ પણ ભરે છે અનેં એ પાછો ડોકટર હો છે પછી ફટ ના એવી બને છે કે એકચુઅલમાં એનો દીકરો છે ને ત્યાં સ્થળે બીમાર પડે છે ને બેભાન થઇ જાય છે
અને ન્યાં ન્યા એનું અવસાન થાય છે એટલે પછી સ્ટોરી એવી ખબર પડે છે પપ્પા ને એવું હતું કે એની પેલા જે આ વાત થઇ ને કે ઓલરેડી એ પપ્પા આગળ સમય ઓછો છે વાત ઊંધ હતી કે સમય એક ચૂલમાં છોકરા પાછળ સમય ઓછો હતો એ પોતે એક ચૂલમાં એની બીમારી હતી. અને એ બીમારીને ખબર હતી કે બિઝનેસ કઈ મૂકશે નનેને વધારે. એ પીધા વગર ઊમું કીધું કે પિતા ને બીમારી હતી અને ફરવા વયા જાય. અને જે એની ગર્લફ્રેન્ડ બની હતી એ એકચઅમાં ડોક્ટર હતી એની કેર કરવા માટેની સાથે રહી હતી.
ઓ.
એટલે પણ એવું આ ઓલો છેલ્લો દિવસમાં છે એ નિખિલ. હુ નામ છે એનું
કીર એ પાતડો પતડો કે જાડો જાડો
પાતડો છે એ પાત્રળો ઉંચો છે.
હા.
નાચું નામ તો મને યાદ નથી અત્યારે કઈક.
મેન હરોોહીિન જેરા જે હોય છે તે.
હા એટલે એ પાત્ર ઉ છે જે હોય છે શું ના આમ છેલ્લા દિવસમાં હિરોઈન સાથે. કોણ હોય રીતે અ જાનકી બોડી વાળી સાથે નથી હોતો પાર્ટનર.
હા હા એજજ.
એજ અને એના પપ્પા મોડા ગજુભાઈ તો ગ્રેટ આવે છે બહ ગુજરાતીમાં ફેમસ છે.
પૂરો નાટકીય નાડી દોષ માં એજ છે ને નારી દોષ માં કદાચ એ જ છે.
હા એમાં એજ છે.
હા. એ પ્રમાણે સમય મળને ત્યારે ફરી લેવાય કે એમ કક ચાલલો એવું સમય હોય તો આપણેેરમાં મોસ્ટ. સ્પેન્ડ કરીએ કેમકે આગે જિંદગી બધ ત કરતા હોય તો.
મે છે એમાં હું આપણે. વિચાર્યા કરીશું કે અહી જોવું ના જોવું આ કરું તે કરું બહ વિચારવા કરતા. જે મન થાય તે કરી નાખવું જોઈ પણ કેવું યાર મ તો બ જ ખ.
હ. ખોટો વધારેા કાર ચડશે. બીજો ટોપિક જો દુનિયામાં એક પણ કઈઋતું ના ને જો બદલ.
ક હ બોલું. સૌથી મજેદાર ગુજરાતી શબ્દ કયો લાગે છે તમને.
મજેદાર શબ્દ એમને મા તો મોસ્ટ ઓફ એવું છે કે મનેમ. ચોખ્ખું ગુજરાતી બોલવાનું મળે ને તો મારે એવું છે ઘણી જગ્યાએ માર રવિવાર. સોશિયલ એક્ટિવિટીમાં જાઉ છું શાખા મનેયા બોલવામાંું હું કેહીયા ચખું બોલતા પડ. સ્પષ્ટ ગુજરાતી પણ બોલી શકું છું નથી બોલકું. પણ હ પણ ચાય કરીને એવું છે બને ત્યાં સુધી મારી બોલી.
થાય થાય થાય નહી પણ મારે સાંભળું છે ચો. ગાદી પણ થોડી કચ થવા એટલે.
એટલે મને જાય કરીને એવું. હું કાઠિયાવાડી બોલીશ વધારે બોલીશ મને એવું એું છે અંદરથી. કે હું જ્યાં રહું છું તો એનું. પોતાનું કઈ બોલીનું મહત્વ હોય એટ એને જાળવી રાખવી જોઈએ એટલે બને ત્યાં સુધી. કાઠિયાવાળી બોલી વધારે બોલીએ.
હ.
ત બેકગ્રાઉન્ડ માંથી પવન થોડો ઘો આવે છે.
આવે છે હવે.
હવા નથી આવતો એવ દિવાલ નેને કઈકથવા મે જતો વાંધો ન આવે.
બે્ન્કે ટ તોળડી દેવાનું એટલે કઈ વાંધો ના આવે.
હા બોલો તો હું ખ્યા.
હું પ્રશન હું હતો પ્રશ્ન.
ગમે એક શબ્દ ગુજરાતી પસંદ હોય એવો.
એ મેં તમને પૂછ્યું તું તમે જવાબ તો આપ્યો નહીં હ.
ગમે જવાબ. આપ્યો કે મને વધારે પડતું એમ કીધું મે ગુજરાતીમાં મને ગુજરાતી સ્પષ્ટ નથી બોલતો. ચોખી ગુજરાતિ જે કેવાય સ્પેસફિક એ બોલતા કાઠિયાડી તરફ વધારે મારા. શબ્દો અમુક અમુક હોય છે.
એમાં શબ્દ સૌથી વધારે કાયયો ગમે છે.
બધા જ એટલે બધા જ કાઠિયાવાડી મને શબ્દો પસંદ છે.
બરાબર છો.
કયો તો તમે તમે કયો તમને કયો શબ્દ પસંદ છે.
મને તો કઈ નહી. પણ મોક એવું થાય બે ત્રણ એવા શબ્દ છે એક છે કોઠો અને બિલ્લો એ મને બહ એમ એવું થાય
કયો શબ્દ
શબ્દે બોલો તો
ઠો ને બે બિલ્લો એમ એમ મને કોઈ બોલ કેવું હેરા હા કોઈ બ બોલાવ બોલાવ કરેને મને ગાળ ના બોલી હોય તો પછી ના બોલ કોઠો ને બે બિલ્લો એમ
અને પ્રોફેશનલ ગાર્ડ તરીકે તમે યુઝ કરો છો.
એવું નહી
બધાની સામે ચોખ્ખા શબ્દો માં કહી શકાય કોઠોને બે બીલો
અને ગાળ નહિ કઈ ગાળ નહી.
એમાં તે પણ તમે તમારી તે વિચારી લો તો કે છે મારી રીતે આપીજ
વાસ એવું હ હ
બરાબર ના અમુક માણસોને હોય કેને કઈ ન આવડતું તને રીએક્શન એવા મોકલી દે અમુકનો ગમ જાય કે ને ગોલ માલમાં આવે છો. ઊગલી મત દેખાના ઊગલી મત ચાય કેને આંગળી દેખાડે એ અમુકને અંગૂઠા દેખાવા મળે અંગૂઠા દેડતો.
તૂટી જાય એમાં બી એવું થાય ને કે પછી બહુ આંગળીઓ દેખાય તો તૂટી જાય. એટલે એવું રીઅલ મા પણ થાય કે જે ના કે ને કે ના કરવું જોઈએ. પછી કઈક બીજા એસન લેવાય જાય ની કરતા.
ના બરાબર એવું થઈ જશે એટલે જ્યાર સુધી ઓલા ઓનલાઈન હોય વાંધો ન આવે ને ચાલી જાય.
કોઈ દિવસો ઓફલાઈન મળી જાય તો પછી એમ કામ તમામ થઈ જ શકે છે કેવું લાગે તમન
બરાબર એટલે હોય કદાચ ઓફલાઈન મળે તો ઢીક મારી લે ને એવું બધું થઈ શકે.
હ તો બીજું કેશન બોલું તમારું. પેટ બોલી શકે તો શું કેશે
મારું નઈ તમારું બોલશે કે
મારું પેટ બોલે તો એમ કે તું ટાઈમે ટાઈમે જમી લે એવું કદાચ કૈ હકે કેમ કે મારે કોલેજ વખત તેવું મારે ટેવ પડી ગય છે. કે મને ભૂખ લાગે ને તો હું ચાય કેન વધારે એમ ભૂખ વધારે લગાડું ને હું મારા એ શબ્દ કહું શબ્દ ઉપર વાતને એટલે મુ કઉ ભૂખ મારું પેટમાં ભૂખ મારું ભરોટું લઇ ગઈ એ. કે હવે જમવું પડશે ભૂખ ભરોટું લઈ ગય ભૂખ ભૂખ પરોટું લઈ ગઈ એમ પરોટું એટલે આમ કોણ કેમ છે. પરોટુ એટલે આમ કેમ અ કેવાય જેને તમે ખેતી કરવા જાવને તો ને આવે જે કડપ હોય ને ડાઈને ખવડાવે
હ ઘાસ
એ હા ખાસ કરપ હોય ચાર હોયને જાનિયા ન કરપ હોય એ કરપ ને એક એક. આમ ડુંગરા જેવું ત્રિકોણ તૈયાર કરે. એક એક ગોળ ગોળ આકારમાં મૂકેને ભરોટું કેવાય આખું એટલે ના.
અર ત આપણને કઈ કેવાય છે પણ મને યાદ નહીં આવતું નામ મારા મોટી મમ્મીના ઘરે ચાર નાખું એવું કદાચ કેવાય.
એટલે નઈ શું?
ચાર નાખીએ તેને કેવાય ભરોઠું?
ના એને એને નઈ એને નઈ, જ્યાં ચારો બધો પય ડો હોયને ચારો જયા એને ઉભો કરીન આમ ત્રિકોણ કેવો ઝૂપડા આા સુકી ઘાસ હોય ક નઈ એને ત્રિકોણમાં ઊભું કરેલું હોય બધી જગ્યાએ એને ભરોઠું કેવાય આખું ગોળ હોય ન એને.
હા હા.
બસ એટલે એ રીતે ગોળ ભૂખ ભરોઠું લઈ ગયા એટલે કેમ આપડે અજગર કેમે કઈક જોયું હોય તઘ માણસ ને કેમ આમ આજુબાજુ આટીમાં લઈ લીધું હોય.
હ.
કોઈ માણસ કોઈક મૂવીમાં તમ જોયું હોય. એ રીતે ફૂક ફૂક ભરોઠું લઇ ગયું એ રીતે એમ. તો આપડે સાડા અગિયાર મિનિટ થઈ ગઈ છે
હારું ચાલો તો મૂકો.